હલો
હેલો હું મજામાં છું તમે કેમ છો
કો પણ મજામાં
વાાહ સારું
આજે તમે શું છો મ્યા
આજે મેં ઢોકળા ખાતાા તમે
હજે મેં પાઉ ભ સિખાતી
વાહ પાઉભાજી તો મને ખૂબ જ ગમે છે
મને પણ તે ખૂબ જ ગમે છે
હા શું તમને તે બનાવતા પણ આવડે છે
અને પાઉભાજી તેમજ અન્ય વાનગી એવ બહુ જ સારી રીતે બનાવ આવડે છે મને વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે તમને આવડે છે
ના મને આવડે પણ એટલું બી નહી હું ચા નાસ્તો બનાવી લઉં છું પણ એનાથી વધારે વાગ્યું મારાથી નંબરને
ઠીક છે તમારું કશ છેનામાં છે
હ રસ કસરત તેમજ યોગામાં છે તમારું
મારો ધુ પટતો વાનગી હુંમાં છે તેમાં ચિત્રકર્માં પ છે
હા મને પણ તમારા ચિત્રો જોવાની ખુબ જ ઈચ્છા થાય છે
હા જરૂર હું પણ તમને ક્યારેક માનચ જરૂર બતાવીશ હમ હું છેલ્લે લીરણા ફળ ગયેલી હતી તમે
હું છેલ્લે જુનાગઢ ગયેલી હતી,
વાહ શું તમને ત્યાં મજા આવી?
હા, મને ત્યાં બહુ જ મજા આવી.
વાહ ખુબ સારું,
તો ચાલો હું, મારા આગળના કામ બતાવો
હા જરૂર
આવજો મારો દિમ શુભ રહે
આવજો તમારો દિન પણ શુભ રહે,